હા
અવાજ આવે છે ને મારો
હો મને તમારો અવાજ આવે છે
હા તો આજે આપડે ઓનલાઈન શિક્ષણ કે ઓફલાઈન શિક્ષણ સારું એના વિશે વાત કરીએ બરોબર
ઓકે આપડે એના વિશે વાંધ કરીએ
હા તો તમારા કેવું શું છે ઓનલાઈન શિક્ષણમાં સાાય
એટલે બંનેના ફાયદા જ છે અને ગેરફાયદા પણ છે જેમ ફાયદો જોઈએ ઓનલાઈન નો તો આપડે એ પણ જગ્યા પર બેસીને ઓનલાઈન આપડણે અભ્યાસ કરી શકીએ છીએ દરેક આપડે જે મોબાઈલ ફોન હોય આપડે રેડિયો રેડિયો થી આપડે વિડયો કોલ થી આપણે ગમે તે જગ્યા બેસીને પણ વાત કરી શકીએ અને પછી ઓનલાઈન બીજો પણ ફાયદો થાય કે ઓનલાઈન આપડે રેકોર્ડ કરેલું હોય તો આપ ફરીથી આપડે જોવું તો જોઈ શકીએ છીએ અને ઓફલાઈનને એવું નથી થતું
હા એ વાત તો તમારી સાથેચ પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ઓફલાઈન બાને રમાં રમવાનો દિવસ જોવાનું એવું બધું કરતા હોય છે તો પછી એમ કરતા તો સારું ઓફલાઈન શિક્ષણ એ સારું ને ઓનલાઈનમાં આવું થાય છે
હા એ તો વાત સાચી પણ આપડા મા બાપ હોય કે પછી આપડે સારું એમ જો હાજરીમાં જોને ઓનલાઈન અને બાળકો મળતા હોય તો ચાલે પણ પછી એકલા બેઠા બેઠા જો બાળકો મળે તો પછી એ એ બધું પણ કરી શકે બાળ ગેમો પણ તમે સોશિયલ મીડિયામાં પણ પછી એક્ટિવ થઈ જાય એ બધું કરવા માંડી જાય
એટલે જ અને બાજુ કે તમે જોવોને હમ આપે કોરોના તો કોરોના ટાઈમે કેટલા બધા લોકો ઓનલાઈન શિક્ષણ મેળવતા હતા હ
હા એ તો વાત સાચી છેને ઓનલાઈન એ ફાયદો થાય કે બધી આપડે બઉ કો ના લાવી પડે, ઓનલાઈન બધું બતાવી દે પછી. આપડે ખલું હોય તો આપડે દવર હોય તો આપડા ઘરે થી જરાક જવું હોય તો એનો ખર્ચો પણ એક્સ્ટ્રા થઈ જાય. અને ઓનલાઈન બેઠા બેઠા આપડે બધું કરી શકીએ. તો ખર્ચો પણ આપડે બચી શકે છે ઓનલાઈન ની અંદર
છે અને પાછું આ જે કોરોના જે મહામારી હતી તેજ ડિસ્ટન્સ રાખ વ તો પછી શિક્ષકો બધા ઓનલાઈન જ ભણાવતા હતા બધા વિદ્યાર્થીઓને
ઓ અને બધુ ઓનલાઈન ની અંદર જો એ્રાય તેની આપડે સાથે સંપર્કમાં ના જેથી કરીને, આપણે સરને ડાયરેક્ટ પૂછવું હોય. એ આપડું એક્સપરય આપડે મતલબ કેવી રીતે આપ વાત કરીએ બધું આપડે સર પણ જાયના સર જેથી કરીને બાળક ના મનમાં શું છે એ શિક્ષકને સરળતાથી ખબર પણ નથી પડતી. આ બધું ઓનલાઈનની અંદર થોડું ઓછું રે. જગ્યા ઓફલાઈન હોય તો સારું રે અને પાછું ઇન્ટરનેટમાં થોડી સ્પીડ ઓચી આવતી હોય એવું બધું પણ થાય અને આમાં ઓફલાઈન બધું થતું નથી એ બધો ફાયદો થઈ શકે છે.
હા, એ વાત તો તમારી સાચી જ છે એમાં તો મેં પણ એમાં પણ મે પણ નોટિસ કરી છે ઓનલાઇન શિક્ષણને બાળકો બાતા હોય છે તો ઘણી વાર એમ કે મારે નોટસ બી નથી આવતી. અને આવી રીતે બાના પણ ખાતા હોય છે ખાસ કરીને ક્યાય કે જયારે હવે યાર શિક્ષકે એ કોઈ પ્રશ્ન પૂછ્યો બાળકને અને બાળક ના આવ હલો હલો હલો કરી કરીને બાના કાઢતા હોય છે મોવા જઈએ ને તો.
હ, એબી વાત તારી સાચું જ છે હવે જો અત્યારે કેવું છે ઓફલાઈન ની અંદર આપડે શિક્ષકો હોય તેની સામે સામે વાતચીત કરીએ તો આપડે કોઈ પણ રસ ના હોય ને. એ કોઈ શંકા હોય કે આમ બરાબર નથી થતું તો ઈ એ આપણું સરહ અને આપડ દૂર પણ કરી શકે છે. અને બીજું કે હરખંડની અંદર બાળકો જો સાથે મળતા હોય. તો એનામે હીસ્તા ની બધું આવે જેથી કરીને બાળક એને બીજા સાથે વાતો પણ કરી શકે સારી રીતે સમજી પણ શકે‌. એ બધું ઝડપથી કરી શકે. અને આમ બાળકો એકલા એકલા ઘરપે હોય. પલું સમજી પણ નથી શકતા એ બધો પણ ઉપયોગ નથી થતો બાળકમાં.
હા, એ વાત તો તમે સાચી છે કે બાળક સમજી પણ નથી શકતા હવે હું જ ત્યારે હું આઠમા નવમાં ભણતો તો ને બરોબર તો આવીતે ઓફલાઈન હત તો હવે હું કોઈ ક્લાસ અટેન્ડ કરતો જ ન. કારણ કે ઓનલાઈનમાં તો ખબર જ નથી પડતી. જે સુર શીખવાડે છે બધા ભૂલ ભૂલ કરતા હોયે ને. ખાલી હાજરી ટાઈમે અટેન્ડન્સ પુરાય ને પછી અમે નીકળી જતા હતા. અમે જોડાઈએ તો કશું બોલીએ ને કશું કેસ ના બતાવીએ આવી જ મતલબ. કે શું હવે આવી જોડે આવી રીતે વાત કરવાની પ્રશ્ન પૂછે તો જ ક પ્રશ્ન પૂછતા એના આન્સરે ના આવડતા. કારણ કે હવે એટલું બધું તો પછી ભણવામાં જ્યા ને નતું મળતું આપ આપ
અને પાછું ઓનલાઈનની અંદરને એવું પણ થઈ જાય ને કે સ્પીડ ઓછી આવે. ત મજા પણ ના આવે સર મળી પાછું ઇન્ટર ચેક કરે મજાનો અવાજ આવે છે ના આવે ઘડી ઘડીને પૂછવું પડે કે કેમ બધા મારા બ સંભળાય છે કે નથી સંભળાતું આવું બધું પણ વધારે થાય એટલે મળવાનું ઓછું થાય ને એ બધી વાતો વધી જતી હોય અને પાછું હેના બાળકો પણ શું મળતા ની શિક્ષક ને ખબર પણ ના હોય ક બધાને એ મોબાઈલની સ્ક્રીન લેપટોપની સ્ક્રીન હોય બધાના મોઢા દેખાતા ના હોય સરને. એથી કરીને સર પણ એટલું બધું કંટ્રોલ ના કરી શકે બાળકો ઉપર અને બાળકો પણ મસ્તી કરે સાથે સાથે મળતા હોય એટલે એ પણ ભણવામાં પણ બધું એમને ઇન્ટરેસ્ટ ના રે અને બીજું કે જો આળ ખાતા હો નવી પણ જોતા એવું બધું પણ કરતા હોય સાઈડ મોબાઈલ ચાલુ રાખીને એટલે ઓનલાઈનની અંદર આવું બધું વધારે અને ઓકલા ની અંદર એવું થતું નથી કારણ કે સર તમે જ બધા બાળકો હોય બેઠેલા હોય એટ સન નું ધ્યાન બધાના ઉપર નતું હોય છે જેથી કરીને સરને પણ એમ બાળકો ને સાચવવામાં ને અને સરળતાથી નાતો કરવામાં મજા આવે મળવામાંને આસાની મળી શકે છે
હા એ વાત તો તમારી સાચી અને જે તમે કરો ને ઇરનેટ એમાં તો પણ પાછું એવું પણ છે કે જે ગામડામાં બેતા હોય એવી વસ્તીુ માળ તો વિદ્યાર્થી હોય છે ગામડાના ગરીબ હોય તો એમના જોડે તો ઇન્ટરનેટ સુવિધા પણ એવી નથી એ આવી સવાના અત સાજે તમે
શું આનામાંને ઓનલાઈનમાં ફાયદો થાય ધારો કે આપણને ઓનલાઈન બેઠા બેઠા. બાર ના રાજ્ય ન શિક્ષણ લેવું હોય કે પછી. તો નિદેશ નું શિક્ષણ લેવું હોય તો આપડે એનું ઓનલાઈન હોય તો આપડે ફાયદો થઈ શકે પણ એને ઓફલાઈન હોય તો પછી આપડે ત્યાં જવું પડે. એ હાજરી આપવી પડે અને આપડ પરિવાર થી પણ દવર થવું પડે એટલે ઓનલાઈનમાં એનામાં ફાયદો થતો હોય છે. એ કેતા કેટલું બધું વિદેશ ની અંદર ને આપડે આપડા પણ આપડ આનું ગામડું હોય તો એનામાં એટલી બ શિક્ષણ વ્યવસ્થા હોતી નથી તો પછી. હ મોટા શહેરમાં જોને ઓનલાઈન વ્યવસ્થા હોય તો ઘરે ઘર બેઠા બેઠા જ આપડણે ઓનલાઈન શિક્ષણ લઈ શકીએ જો જેને ભણવું જ હોય. તે બધું મગર નાટક પણ ના કાઢતા માણી લે છે. એટલેને એ જે વિદ્યાર્થી છે એમને તો ફાયદો જ છે. આમાં ઓનલાઇન અંદર
હા એ વાતો તમારી સાચી ગઈ અને પાછું આ વખતે મેં જોયું હતું તો કોરોનામાં પણ તમને ખબર જ હ. એવી રીતે ઓનલાઈન અને ઓફલાઈન બંને જ. ચાલુ એમાં અમારે પાછું એવું કર્યું હતું કે પાછળ ક્લાસ માં ઈ છે ને સાહીઠ જણા હતા બરોબર તો અમને ત્રીસ ત્રીસ ના બે શાક પા દીધા હતા અને કીધું કે એક થીસ સોળ નંબર વાળા ને આ દિવસે આવવાનું ને પછીથી સા રો નંબર અને બીજા દિવસે આવવાની. એટલે દરેક એ પડી વિદ્યારથી જ આવે છૂતા જાય ને એના માટે કરીને આવી રીતે બધું પસાર આવે કારણ કે વિદ્યાર્થીઓ ભણવાનું કરતા જ ને ત ઓનલાઈન
હા એ તો વાર સાચ જ છે હ જ્યાં પણ પાછું કેવું હોય જેને ઓનલાઈન હોય એટછું . ટાઈમ સર આવે ને બરાબર. એટલે પછી સાઈઠ નો માર્ગ હો તમે કીધું. ઓનલાઈન અદર કેવું હોય સાઠ બંધ પચાસ પછી આવે જોઈન થાય અમુક પાછી થાય એટલે એમાં પણ નામ જતો અરે અછી એકનું જો નેટવર્ક ઓછું આવે એ સરને એનું નેટવર્ક જ્યાં સુધી ના આવે ત્યાં સુધી મણા આવે ને બધા ટાઈમ બગડે એટલે એને ઓનલાઈન ની અંદર આમ તકલીફ વધારે થતી હોય છે એટલે ઓફલાઈન ની અંદર, એમ સારું. કવાય કે બધા સાથે આવી જાય તો ભણવામાં પણ તકલીફ ના પડેને ટાઈમ છે મળણવાનું પણ બાંધી જાય. બીજા બધા કારમાં પણ ટાઈમ મળી શકે.
હા એ વાત તો તમારી સાચી જ છે અને પાછું ઓનલાઈન પરીક્ષા તો બરોબર ઓનલાઈન શિક્ષણ તો કર ઓનલાઈન જે પરીક્ષાઓ લેવાથી એમાં પણ કેટલી બધી ચીટીિંગોની ઉપર થતું હતું ઘણા લોકો ડાયરેક્ટ ગૂગલ ઉપર એવી ક્વેશ્ચન આં સર તે પણ નાખી દેવા અને સરની સામે જોઈને લેપટોપમાંથી જ મલ્ટિટાસ્કિંગ યુઝ કરીને તે બધા પ્રશ્નો ઓનલાઈન જવાબો આપી દેતા ડાયરેક્ટ જોઈને તો એનાથી એ પણ નુકસાન હતી.
હા એ તો વાત સાચી છે કે ઓનલાઈનમાં એ બધા ફાયદા નથી ભણ ને પાછું એવું પણ છે કે આપડે એ ઓફલાઈન હોય બીજી બધી પ્રવૂત્તિઓ પણ સર કરાવી શકતા હોય. જેમ કે કોઈ પણ રમતતો હોય એટલે બહારની બધી એક્ટિવિટી થઇ શકે. પ્રોગ્રામ પ્રોગ્રામમાં બધા નાટક ને બધામાં ભાગ લઈ શકે. અને આવી બધી કુંથી થોડુંણવામાં જો બાળકો વધારેને તો ભ એ જ બધી એક્ટિવ એમાં આગળ નથી મળી શકતા એના કારણે એજી એક્ટિવિટી જો શાળામાં હોય તો કરાવે પણ આમાંને ઓનલાઈન કશું જે એવું થતું નથી. ખાલી ભણવાસી બીજી કોઈ વાત જ થતી નથી એથી એના બાળકને માનસિક હ માનસિક નૈત્ય પણ આગળ વધી શકતું નથી બાળક એટલે એ બધા પણ ફાયદા જોવા પડે.
અને પાછું બેગું નહ પાછું ઓનલાઈન ના કારણે ઘણા બાળકોને ચશ્મા આવી ગયા છે. એવ બધું પણ સારીું છે કારણ કે હવેી ભણ તો ફોનની નાની સ્ક્રિનમાં આખો ફોન રાખીને જો એમ ડર તો આવું થાય એના કારણે જ નજરો કેતા એમને બાળકોને વિદ્યાર્થીઓને એના કારણે ચશ્માનો આંખના કેસ પણ વધી ગયા છે. ગયા છે પ ઘણા ને તો ચશ્મા પણ આવી ગયા છે બે બે નંબર ના. એવું પણ બહુ સું.
પછી એવું પણ થશે જો એને ઓનલાઈન શિક્ષણ આવી જશે ને તો ભવિષ્યમાં જે આપડે અમે શાળાઓ છે ને તો શાળાઓ પણ ખાલી નવા મળશે બધા એમ જ કેશે મા બાપ પણ એક જ એ ઈચ્છે કે જો એને ઓનલાઈન શિક્ષણ હોય તો સારું. બાળક છે મારી નજર જ ભણે તો વધારે સારું રે. એટલે માવિષ્યમાં સારું મા તો પણ એ ઓછું થતું છે. મારા ખ્યાલ થી શાળામાં જ ભણવું જોઈએ શાળામાં બાળ ભણે તો બારે જતું થાય ત્યારથી સ વાતો કરે તો એ નવી નવી વાતો શીખવા મળે બીજું બાળક શું મરે છે એ પણ બાળક ને એમ ખબર પડે અને એની સાથે વાતો ક બલતું પણ થઈ જાય પછી એવું પણ થ હ કેટલા બાળકો બોલતા પણ નથી વાતો પણ નથી કરતા. એકલા પોતેતે એકલા જ જવા માંગતા હોય છે તો આવું બધુ ના થાય. બાળકો સાથે હોય તો એક બીજા સાથે વાતો ભંગ કરી શકે. આ આ પણ અસર થતી હોય છે ઘણી વાર બાળકો ઉપર.
હા એ વાત તો તમારી સાચી જ છે. હા તો સારું.
ઓકે સારું લ બાય
બાય આપળ